હલો
જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ મજામાં તમે કેમ છો
બસ મજામાં ઘરે બધા મજામાં આ
હા બધા મજામાં ત્યાં કેમ છે બધા
બસ બધામાંજામાં
હા શું કરી રહ્યા હતા
હમ અત્ય્યારે તો કશું કરી નથી રહી પણ વિચારું છું કે આમ અત્યારે બહ આમ વ્યસ્ત જીવન ચાલે છે એમાં બે એક દિવસ માટે ક્યાંક ફરવા જઈ આવઉું
બરાબર તો આજે આપડે ટોપિકમાં પર્યટન સ્થળો વિશે જ ચર્ચા કરીએ
હા મારી બી એજ ઈચ્છા છે
હા તો જણાવો તમે કઈ જગ્યા ફરવા જવાના
પ્લાન એવું છે કે જોઉં છું આજે જ મારે કરવાની હતી ટિકિટ તો પણ તત્કાલમાં પણ મારી આંખ જ નહી ખુલી સવારમાં તત્કાલના ટાઈમમાં કારણ કે રાત્રે કામ કરી હતું એટલે પણ કાલે ગમે તે રીતે મારે કરવી જ પડશે હવે જો હું કાલે ના નીકળું તો તમારે પરમ દિવસે નીકળવાનું છે વિચારું છું અમે લોકો બનારસ જવા માટે બે દિવસ માટે
બરાબર તો આમ કઈ જગ્યા એમ લોકેશન સેડ થઈ ગયું છે તમારું જગ્યા નક્કી થઇ ગઈ છે
હા જગ્યા એટલે નક્કી જ છે પહેલેથી જ પ્લાન હતો એકવાર અમે લોકો મેં મા હસબેન્ડે પહેલાથી જ પ્લાન કરેલો એટલે બે દિવસને એમને એમને ત્યાં કામ છે એટલે મારે તો જવાનું નતું પેલા પણ એમને એમ કીધું કે કામ કર કે હું મારે જવાનું જ છે તો તું બી ચાલ તો ત્યાં સ્ટે કરી લઈશું કોઈ સારા હોટલમાં અને એ બને આપણે દિવસમાં કામ રહેશેને સાંજે આપણે ફરવાનું થઈ જશે સવાર સાંજ
વાહ સરસ ખુબ સરસ સારું કેવાય બંને ન એડજસ્ટમેન્ટ થઈ ગયું ફરવાનું પણ થઇ ગયું કામ ન પણ બધું એડજમેન્ટ થઇ ગયું બહુ સારું કેહેવાય
એટલે અમે વિચારીએ છીએ કે એમ કે મતલબ જઈએ તો ત્યાં આ ઘડી શું છે કે એક દિવસ થોડું સવાર વહેલું ઉઠવું પડે ચાર વાગે આરતી જોવા માટે ત્યાં આકાશ વિશ્વના મહાદેવ ના દર્શન કરવા તો એના માટે વિચારીએ છીએ કે એક દિવસ મારે ત્યાં જઈએ અને જે દિવસે સવારે જઈએ એ દિવસે સાંજે નહીં જઈએ ત્યાં આગળ ઘાટ ઉપર પણ એટલીસ્ટ એક દિવસ જે દિવસ કામ થોડું ઓછું અનેને એ દિવસે સાંજે પછી ઘાટે જઈને ફરી આવીએ તો ત્યાં શું છે કે ઘાટને સાંજની જે આરતી જોવા મળે ને એ આમ કંઈક આમ તમને આમ ત્યાં જાઓ ને એટલે આમ તમારા વાઈબ્રેશન જ અલગ હોય તમને એટલી પોઝિટિવ એનર્જી અને એટલું તમને આમાં તમારું મન એકદમ શાંત થઈ જાય
બરાબર મતલબ મહાદેવ ની કૃપા ઘણી વધારે છે ત્યાં ના બનારસ મારું હજી નથી થું જવાનું મારી તો હવે નેક્સ્ટ ઈચ્છા છે
પણ મારું મન જ નથી ભરતું ત્યાંથી
અચ્છા એટલે ત્યાં જા છો પછી આવવાનું મન નથી થતું એમ
ત્યાં જગ્યામાં એટલે મતલબ આમ એમ થાય કે એક તો આું અમે લોકો મોસ્ટ ઓફ જે એરિયામાં રહેવાનું હોય ને એ પૂરા આવી રીતના બનેલા એવી જ જગ્યાઓ છે જે મંદિરો છે અને પ્લસ આવી રીતના ઘાટો બનેલા છે તો ત્યાં જાઉં ને એમ તમને કંઈક અલગ જ વાઈબ આવતી હોય
અચ્છા
અને ત્યાંનું ફૂડ બી એટલું જ સારું હોય છે ત્યાં જાઓ તો ત્યાંના છે ને સવાર સવારમાં જો નાસ્તામાં તમને કશું આમ દેખાતું હોય ને તો ત્યાં એક મિક્સ વેજ ટાાઈપનું એક શાક હોય એ આપણે જે ગુજરાતમાં મિક્સવેજ મળે ને એવું મિક્સવેેજ ના હોય આમ રસાદાર રસાવાળું શાક હોય અને એમાં છે ને જેટલા વેજિટેબલની સીઝન હોય એવી રીતના રસાવાળું શાક એનું બનાયલું હોય ને એની જોડે તમને છે ને બેડમી પૂરી ટાઈપની આવે ને એવી પૂરી ની અંદર થોડો કઈક મસાલો નાખીને એવી પૂરી મળતી હોય પછી છે ને તમને એ મળશે ત્યાં સવારના નાસ્તામાં તમને ગરમ ગરમ લસ્સી મળશે મ તો સોટ ગરમ કરું છું લસ્સી મળી જશે તમને ગરમ દૂધ આપશે કેસર વાળું ત્યાં પીવા માટે આ બધી વસ્તુ બહુ ફેમસ છે ત્યાં આગાડી તમને ત્યાં જલેબી મળશે ત્યાં તમને ઘૂઘરા આપણે કહેતા હોય છેએ જેને હિન્દીમાં લોકો ગુજીિયા કહેતા હોય છે
એ મળશે તમને લોંગ લતા તેનું એક લોંગ લતા કરીને સ્વીટ છે એ બી ગુગરાનું જ એક પાર્ટ છે તો એમાં શું છે કે આ મેદાની અંદર તમે એક આમ પુરી જેમ બનાવો અને વચ્ચે એકદમ મસ્ત માવાનું સ્ટફિંગ અંદર વચ્ચે સેન્ટરમાં મૂકીને એને ચારેય બાજુથી આમ નોર્મલ પરાઠા અઠાની જેમ આપણે આમ દબાવીએ ને ચાર બાજુથી આમ વાળવાનું અને એક લવિંગ લઈને એને અંદર છે ને વચ્ચે દબાવી દેવાનું એટલે ખુલે ના તડતી વખતે અને એને પછી છે ને તળેલું હોય એ લોકોએ મેદાને અને પછી તળીને એને ચાસણીમાં ડીપ કરીને આપે તમને એક પીસ લગભગ ત્યાં હું જ્યારે ગઈ હતી લાસ્ટ ટાાઈમ તો પાંચ રૂપિયાનું આપતા હતા હવે તો દસ પંદર રૂપિયાનું એક પીસ આપશે
અને એક પીસ તમે ખઈ લો ને ખાલી તમારી આત્માને એકદમ આમ તૃપ્તિ મળી છે એમ
અચ્છા ખાવાનામાં જ એનર્જી છે મતલબ
હ અરે આમ ખાવા-પીવાની વસ્તુમાં તો બહુ જ આમ ત્યાંના એક તો જો તમે આમ મારું થોડું આમ છે કી મને ભોજપુરીને એ બધી ભાષા આવડે છે. એટલે ભોજપુરી બી આવડે છે મને અવધી ભાષા આવડે છે. જે ભગવાન શ્રી રામની ભાષા હતી એ બી તો એ બધી શું છે કે એ ભાષાઓમાં જે ગા ગીતો બનેલા છે ને એ ગીતોમાં બી એવું છે કે ત્યાં બનારસનું જે વર્ણન કરેલું છે ને એટલું જોરદાર રીતે વર્ણન કરેલું છે અને કે આમ તમાર એમ થઈ જાય કે તમને એ ગાયનમાં બ બનારસની મતલબ જે બી પ્રસિદ્ધ વસ્તુઓ છે એ બી પ્લસ બનારસ સેના શેના માટે ફેમસ છે? કઈ-કઈ વસ્તુ ખાવી જોઈએ કઈ-કઈ વસ્તુ નઈ એ બધું ત્યાંનું પાન બઉ ફેમસ છે તો એ પાન વિશે બી તમને એમ બધી વસ્તુ બહુ મિક્સ છે એટલે બહુ જ મસ્ત છે એમ ત્યાં આ મજા આઈ જાય.
બરાબર, એમ તો બનારસ વિશે ઘણું સાંભળ્યું શે ઘણું એટલે જવાનું થવું નથી કદી અને ખ્યાલ પણ નથી આયો કે અહિયાં જવું જોઈએ. બાકી તો ચાર કઈ જગ્
અયોધ્યા.
ના, અયોધ્યા એય બાકી છે.
મેં અયોધ્યા બી બહુ ફરેલી છું કારણ કે આમ મારું બીજું ઘર છે ત્યાં આગાડી. એટલે અમે લોકો અયોધ્યા બઉ જ ફરેલા છે.
અચ્છા.
અયોધ્યા જયારે મંદિર નોતું બન્યુંને એના પહેલાનું મારું બાળપણ મેં ખાસ શું અયોધ્યામાં ફરેલી છું.
બરાબર, બાકી તો કેવું છે હવે યુપી બિહારના અગલ બગલમાં કે યુપી બિહારમાં પ્રોપર? મને એક જ સ્પેસની વધારે યાદ આવે તે છે વૃંદાવન, એના સિવાય મારે તો ચાર જે મુ ખ્ય ધામ છે ચાર દિશાઓમાં એક તો રામેશ્વરમ, બીજું પુરી, દ્વારકા ને. બીજુ કયુ બદ્રીનાથ.
હમ્મ.
તેમાંથી મારું ખાલી પૂરી પત્યું છે બાકી મારી નેક્સ્ટ ઈચ્છા રામેશ્વરમની હ તી પણ બધી ફેલ થઈ છે. હવે વિચારું છું દ્વારકાનું કશે મેળ પડતો હોય તો દ્વારકા જાઉં. આ ચાર મારા મુ
છા તો તમે બદ્રીનાથ જઈ આયા છો?
ના બાકી છે એક જ પત્યું છે ખાલી પુરી.
અચ્છા પૂરી હજુ પત્યું છે.
હમ્મ, બાકી બદ્રીનાથ વિશે મેં ઘણું સાંભળ્યું છે.
હમ્મ.
હમ્, મ જગ્યા બહુ સારી છે.
અમ હમ્મ હમ્મ હમ્મ હમ્મ. સાંભળવામાં તો એવું જ છે. અચ્છા, એ બદ્રીનાથ જે
હાલો.
હા હા અવાજ નઈ આવતો?
આવે છે પણ મને મારો જ પાછો સંભળાતો હતો વ દ્રીનાથમાં એવું છે હવે મારા ગુરુ પાસે મેં સાંભળેલું હું પોતે રૂબરૂ તો નથી ગયો. બદ્રીનાથ એક
બદ્રીનાથમાં તો એવું હોય છેને, કે તો લિમિટેડ ટાઈમ માટે બુકિંગ્સ ખુલતી હોય છે, કારણ કે મારા પપ્પાને લોકો. ગયેલા છે, તો ઘણી વાર એ લોકો જ મને કહેતા હોય, કે જેમ બુકિંગ ખુલવાનું થાય ને એટલે એમના બધા ફ્રેન્ડ્સના ફોન આવવાનું ચાલુ થઈ જાય બેટા જોવાનુ. ચાલુ કરી દે જોવાનું ચાલુ કરી દે કારણ કે ત્યાં આગળ હવે. પેલું રાઈડ માટે બુક કરવું પડે છે કે ડાયરેક્ટ બાય ફ્લાઇટ કે બાય હેલિકોપ્ટર સમથિંગ છે. યા સર્વિસ જે ગવર્મેન્ટ ક છે કે તમે ડાયરેક્ટ ત્યાં મંદિર આગળ જ પહોંચો એના તો તમારે ચડીને ના જવું પડે એમ
અચ્છા એટલે તમારા ફાધર ત્યાં જાય છે, એમ
મા ફાધર ગયેલા છે, ઓલરેડી મા પપ્પાના ચારેધામમાં ખરા બધલા મેઈન મેઈન ચારેયધામ પૂરા થઈ ગયા પણ ચારધામનો મતલબ ખાલી એ ચાર વસ્તુ નથી હોતી. લોકો એમ કહેતા હોય ને કે પોતાના મતલબ જ્યારે મારા દાદાજીની ડેથ થઈ. પછી જે એમની બધી વસ્તુ પૂરી કરવાની હોય એમાં પિંડ દાન ને બધું થતું હોય છે જે એ બધું જે છો. છોકરાઓ એમના કરતા હોય છે, તો એ પ્રમાણે મારા પપ્પા એ જેટલી જગ્યા એ પિંડદાન કરતું જવાનું હોય, ને એ પ્રમાણે ચારેધામ ની યાત્રા બી તમારે પૂરી કરતી જવાની હોય. તો મેઈન મેઈન જગ્યા તો બધી થઈ ગઈ છે, એમની ખાલી રામેશ્વરમ જ બાકી છે. અને એ બી લગભગ એ લોકો કોનું પ્લાન થાય છે, કે નેક્સ્ટ યર અમે કદાચ જઈ આવીઈએ કારણ કે આ વર્ષે અમારે ત્યાં એક મેરેજ છે, તો એ મેરેજ વરેજ નું બધું ફંક્શન પતી જાય. કારણ કે એટલે આ વખતે જ વિચારતા હતા વિન્ટર્સમાં જવાનું એ લોકો તો અત્યારે તો નહીં પણ હા એટલીસ્ટ એમાં ફરીને આવશે તો એ લોકો શું છે, કે દાદાને લોકોનું બધું પિંડદાનને બધુ કરવાનું હોય, એના માટે આ બધું ચાલે એમાં એમાં એમાંમ બધું પતાવી દીધું છે, એ લોકોએ ભી એમનુ
બરાબર હ સારી મેં સાંભળી છે, તે પ્રમાણે મને બદ્રીનાથ બહ જ સારી જગ્યા લાગી. સાંભળ્યું છે, એ પ્રમાણે બાકી શું કહો છો.
લિમિટેડ ટાઈમ માટે ખુલે ત્યાં દર વખતે તમે ના જઈ શકો દરેક સિઝનમા
દર વખતે જઈ શકાય તેવી જગ્યા પણ નથી એ જયારે જાાવ ત્યારે, તે એનો લાવો લઈ લો પછી ક્યારે આવવાનું થાય કોઈને ખબર નથી.
સાચી સાચી અને એમે જોને વચ્ચે કેવુ ન્યૂઝમાં વરસાદના એના લીધે કેટલી બધી આ ભૂ સ્ લઈ એને બધું થતું હતું એના માટે કેટલા લોકો મરી ગયા ને એવું બધું થયુ હતુ નહી.
ના છે, આ અત્યારે જે વરસાદની સિઝન ચાલી રહી છે, તેમા દરેક મેજોરિટી દરેક જગ્યાએ, એમાં ઘાટ વાળા વિસ્તારોમાં તો શું કે પેલુ પર્વતોની ભેખડો ઘસી આવે છે બધી નીચે
હમ્મ
એ બહુ ધ્યાન રાખવા જેવું છે બાકી ઘણી જગ્યાએ તો શું વરસાદ બની હોનાર તે પૂરના બધા પૂરની મુશ્કેલીઓ બધી ઘણી આવી છે આમાં ત્યાં પણ ર આવ્યું હતું જોકે અમારા ત્યાં વરસાદ ઓછો હતો વરસાદ ગમે એટલો ડે અમારે ત્યાં પૂર નથી આવતો પણ અમારા ઉપરવાસ માં જે એરિયા લાગે ને ત્યાં વરસાદ પડે ને તો અમારા
ઘરમાં જે નદી આવેલી છે.
તેના અંદર ઘોડાપુર સર્જાય તેના લીધે શું થાય છે શહેરોમાં નીચાણ વાળા વિસ્તારમાં બધે પાણી આવી જાય છે ને અત્યારે એજ તકલીફ છે એટલે આજે હું ઘરે જ રહ્યો છું કે માર થી જવાય તેવું હતું જ નહી
અચ્છા
લે કે અત્યારે ફરવા જેવું હોય એ બહ ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે.
હમ્મ અત્ય તો અમે બધી જગ્યાએ તમારે પોતાની સેફ્ટી તમાર સાથે લઈને જવી પડે એટલું બધું રિસ્ક કોઈ જગ્યાએ લેવાયા જ ના જ્યાં જગ્યાએ વરસાદનું બહુ વધારે હોય હવે અમે અત્યારે જવાનું ત્યાં પ્લાન કર્યું પણ ત્યાં ખબર છે પેલા અરે એમને એમ હતું કે આપણે છે ને ગંગા રિવરનું સાઈડનું જે ફેસિંગ વાળા હોટલ હોય ને એવા જ લઈએ એમ ત્યાં જઈને રહેવા માટે મેં કીધું વરસાદની સિઝન છે ભાઈ ના લેવાય ખબર નહીં ક્યારે એ થઈ જાય જઈએ જશુ કામ માટે ને પછી અશુભ થઈને આવી જવાનું થાય ભાઈ
એટલે મેં કીધું એવું બધું આપડે નહીં કરુ